હમ કેમ છો?
બસ મજા મજા બોલો
જઈ આયા દ્વારકા
બસ જો હમણાં કાલે જ જઈને આયો.
બોલો બોલો
કોણ કોણ ગયા તા
અમે ચાર જણ ગેલા.
હમ્મ ના બટ
બોલો.
કેલા દિવસ થ્યાં
બે દિવસ માં પાછા આઈ ગ્યા અમે
કઈ દે આપણે
અહી થી નીકળ્યા સીધા ચોટીલા
હા.
ચોટીલાથી વચ્ચે જામનગર થઈ
હા.
અન હા ખંભાળિયાથી દ્વારકા પોકી ગ્યા પેલા રાતેે નીકળેલા બીજે દિવસ સવાર માં દ્વારકા પોકી ગયા. પછી તઈ થી નીકળ્યા દર્શન કરી લીધા હવાર મંગળ આરતી કરી પછી નાગેશ્વર જ્યોતિર્લિંગ જોઈ લીધું અને એ જ દિવસ શિવરાજપુર બીચ જઈ આયા દ્વારકા માં એક બે સનસેટ પોઈન્ટ હતા ઈર્યા ફોટા બોટા પાડ્યા પછી એક દિવસ નીકળી ગ્યો તઈ
તો રાત્રે ત્યાં બીચ ઉપર જવું તુંન
હા રાત્રે બીચ પર ગયા ફોટા બુટા લીધા એસ્થેટિક મજા આ આઇ ગઈ નજારો લઈ લીધો કમ્પ્લીટ પછી તઇથી નીકળ્યા અમે ના તે રાતે ઊંઘી ગયેલા હોટલ રાખી અને હોઈ ગ્યા હોટલ સનશાઈન એક નંબર હો
હા આપડે પેલો કે છે કે થોડી આગળ એજ
હા બસ ઐઠોર તમે રહેલો ગયેલા ને
હા બસ તઈ બહું મસ્ત મોટા છે એક નંબર
હા. વ્યુ બી મસ્ત આ મંદિર નો અય થી સીધો
હમ્મ.
બસ એ નાઇટો રોકાઈ ગયા પછી બીજે દિવસ પાછા દર્શન કરવા ગયા.
હમ્મ હમ્મ.
પછી હા હવામાં સીધા વેલા નીકળી ગ્યા.
બરાબર.
પોકી ગયા સોમનાથ ફરી તો બોગદાણા બોગદાણા થઈને સીધા બીજે દિવસ રાતે નીકળ્યા મતલબ તો સીધા હવાર માં અહીંયા આઈ ગયા આજે હવાર આખો દિવસ ઊંઘી રહ્યોને અતાર ઉઠ્યો
બરાબર દ્વારકા તો દ્વારકા છે.
હા કા
અમે ચાર દાયલો રોકાયલા બહુ મજા આઈ ગીતી એમ.
આખા ચાર દિવસ હું કર્યું તમે
અહિયાયા તો એ તે દ્વારકામાં પછી બેટ દ્વારકા ગ્યા નાગેશ્વર ના શિવરાજ
હા. નાગેશ્વર આપડે એટલે ના ગયા કે ગઈ ફેર જઈને આએલા પેલું પુલનું કઈ કોમ ચાલુ હતું તો બંધ હતું.
અમે ગયા તા શિવરાજપુર બીચ બંધ જ હતો.
હ ગઈ ફિર અમે ગઈલાને
હા.
તહીં આગળ આપડે બેટ દ્વારકાએ એક ડોલ્ફિન એડવેન્ચર છે.
હા.
એ બહુ મજા આવે એવું તો અમે ક્રુઝ બ્રુઝને બધું સારું હતું એ પેલાં ફોટા નતા મેં બતાયા.
હા હા.
ક્રુઝમાં પાડેલા ફોટા બ્લેક શર્ટવાળા પેલાં
એ આઈ યાર
હા બસ એજ.
આખી દુનિયામાં ફરો પણ દ્વારકા જેવી મજા ના આવે.
હા.
સાક્ષાત દ્વારકાધીશ છે.
હા.
સ્વર્ગ જેવું લાગે એમ
તમે કોણ કોણ ગયા?
હું પ્રજ્ઞેશ, યુગને ધવલ
બરાબર.
બીજ એક ભાઈ હતો.
ગાડી તમારી જ?
હા.
બધેય મલી જાય તમને પેટ્રોલ પેટ્રોલ બધું?
મલી જાવા ગેસ ઓછું પેટ્રોલ તો મલી જાય છે.
તહીં આગળ સી એન જી નહીં અમે ગયેલાને તહીં આગળ સી એન જી નતુ છેક લગી. પહી પેટ્રોલમાં ચલાવી પડી.
સી એન જી શું હોય ભાઈ?
આ છેલ્લે તઈ પોરબંદરવાળો જે હાઈવે અટેચ થાયને. બસ તય જ છે એક છેલ્લું.
હા.
બાકી તો આગળ નહીં. અને તઈન તઈન ભરવાનું હોયને બેટ દ્વારકા જવાનું એટલે પતી જાય.
હા એ તો દ્વારકાથી બેટ દ્વારકા કેટલું જાય હે પચાસ સાઈઠ થતું હશેને?
દ્વારકાથી ચાલીસથી સાઈઠની અંદર છે કંઈક
અ હા.
તહીં આગળ ભરી જાવન અને જો ઈન કેસ ચાલુ ગયા હોય ને તો ખરેખર કઉ છું આ ફરી હું ગયલોને એક ભઈબંધ છે આપડો પરમાર જ છે. એરી એક્ટવા ભાડે આલે.
એવું
હા મલી જાય હો સુવિધા ચાલુ થઈ ગઈ નવી. અ ગેચીધામ ગયેલાને એવું અહીંયા ચાલુ કરી દીધું એમણે.
હમ્મ.
એક્ટવા ભાડે મલે ક અ બે કલાકના તઈન સો.
ને આખો દિવસના કેટલા?
આખો દિવસનાય તઈન સો જ લઈ લે લે બધું હમજી લે તો.
બરાબર.
નંબર કેજે મોકલી જાઉતો
સો ટકા સા
એ સ્નેપ નથી મોકલી દેશે એવું કરીને
હા હા હા.
એ કેન
બરાબર.
હમમ.
દ્વારકામાં જમવાનું જોઈતું હોય તો આપડું શ્રીનાથજી છે ત્યાં જતું રહેવાય એક નંબર હોય.
છે એક નંબર. અમે બે દિવસ ત્યાં ગીયા આમ બીજે ટેસ્ટ કરવા ગયેલા
પણ નાસ્તો બાસ્તો બીજે કરેલો આમ ખાવાનું થાય એટલે તય જવાનું શ્રીનાથજી હોટલ બેસ્ટ.
એક નંબર એમ થોડુ વેટિંગ હોય પણ મજા આવે. એમ કલાક, બે કલાક હોય હા હા.
બો વેટિંગ.
પણ જમવાની મજા જાય એમ.
હા.
એક નંબર હોય કેયાનું.
હવે ટ્રીપ ગોઠવો કઈક બીજે આપડે નવી.
માથેરન જઈએ માથેરન વેદન ઓગીસ સારું હોય ને તો હા અયથી ફ્લાઈટમાં જઈએ બોમ્બે
એકલા જઈએ
સો ટકા આવતા મથમાં જીયે.
ગોઠવી નાખો. એર ઇન્ડિયા ની જોઈ લે ટિકિટ આપડે જોઈતી જ ને કેટલી થાય છે. ચાર હા ચાર હજાર બત્રીસો હતી. ચાલે.
અયથી અમદાવાદ થી બોમ્બે હારું બોમ્બે ફ્લાઈટ હુધી નય. ત્યાં આગળ એરપોર્ટ આગળ થી ટેક્સી વેકક્ષી કર દેવાની માથેરાન સો કેમેરો થાય. ખાલી બોમ્બ થી કય માથે
તો કેવીન જઈ આયો તો ને તારો ભઈબંધ
હા જયને આયો માથેરાન થી
એવી લઈ લેજે હું છે કેમનું છે બધું?
માથેરાન થી પછી લોણાવાળા જઈને પાછું બોમ્બે આવીશું બોમ્બે એક બે દિવસ રહીશું ને પછી પાછા ઘરે
ભેગા ભેગું ગોવા જતુ હોય.
જોઈએ પછી તો ત્યાં વેધર સારું હોય મજા આવે તા.
બરાબર.
હા માથેરાન જવાય અત્યારે તો વરસાદમાં બો મજા આવે.
માથેરાન ના જવાય તો સાપુતારા જવાય.
સાપુતારા તો બાઈ અંદર તો વાંધો ના ગુજરાતમાં જ આવ્યું. નજીક ત્રણસો ચારસો કિલોમીટર હમમ.
ચારથી પાંચ કલાક
ટ્રેન માં બો મજા આવે અત્યારે એમ.
હમમ.
હા વેેધર સારું હોય બો મજા આવે ત્યાં આગળ.
બરાબર.
આવતા મહિને ગોઠવ્યે આવતા મહિનામાં. એક થી દસ.
પૂછી લેજે બે ત્રણ જણ તૈયાર કર મજા આવે.
એક થી દસ માં ગ ઉઠવે
હા એવું કરી
આજે તેર ચૌતે ને એક થી દસમાં ગોઠવો
એવું બઢિયા રજા લઈ લેજ માછરેને જઈને આવતા તો ના બહુ ટાઈમ થાય ત્રણ થી ચાર દિવસ જઈને આવીઈ આપ
ત્રણ ચાર દિવસ સુઈ ન બધે ફરીને લુણાવણા છે જઈએ જઈએ ફાઈનલ
ન તો સાપુતારા તો ફિક્સ જ છે બરાબર
એ તો જવાનું છે થડાુમાં કોલેજ ચાલુ ને એક્ઝામ પતી જ
બરાબર
હ એક બે મહિના વેકેશન સેવા વેકેશન તો જો આપ્યું ને આપશે એટલે બ સાપુ તો આજે બાકી
હ ચાલુ થઇ ગઈ ચાલુ થઇ ગઈ
હમ જો અમારે ડિપ્લોમા એટલે અત્યારે એક્ઝામ આવવાની ને
હા
દોઢ બે મહિનાનું વેકેશન હોય છે
બરાબર
નવા મહિનામાં પંદરસ
દોઢ મહિનાનું હમણાં હણાં ચાલુ થયાઠવાડ પેલા રોજ ચાલુ થઈ ગયો એું પેહલા જેવી લેબ બે લેચ બધું
રોજના તં લેક્ચર હોય ની એક લેબ હોય છે
હ તમારા ટાયમ શું છે
ટાઈમિંગ જો હવાર નવ વાગતી જ પોણા ચાર સુધી પોણા ચાર પોણા પછી જેવું લેક્ચર દેખાતું ફેકલ્ટી ના હોય પ્રી લેક્ચર નીકળી એવ બું
સોમવાર થી શુક્રવાર સુધી દસ થી પાંચ વાગે શનિવારે બે વાગે છૂટી જાય
બરાબર
હ એ ત્રણ લેક્ચર ત્રણ એસીી ટકા જોઈએ જોઈએ જશે
અમારે એસી જોઈએ
બાકી એક્ઝામમાં ના બેસવા દે
અચ્છા સેમ સેમ
આપડી ત્યાસીી ટકા થઈ હતીી
બરાબર મારી અડી અડીને જ થાય છે એક ક્યાસીી બ્યાસી
હ હ ત સેલ્ફ ફાઈઇન્સ પણ નઈ જતા બાકી ગવર્મેન્ટ હોય ને તો ચાલી જાય પછી બધ એ ના હોય
ખોટા તો કદાચ કો પ્રોફેસરને કેવાનું એસ્ટ્રા લેક્ચર લઈ લ અમારી પર કરી
આ વચ્ચે થોડો પ્રોબ્લેમ આવી ગયો એટલે એક મહિનો ના જવા એટલા માટે બાકી તો આપડ
હમ
આપે લેક્ચર બધાન્ડ કરીએીએ દસથી પાચ ના એક થલી બ્રેક કોઈ છે ત્રીજું શું
હલો
હા
કયું સેમિસ્ટર આવ્યું
અચ્છા બરાબર.
બેસ જવાનું સા છસો. એક્ઝામ બદલ પછી.
હા છે. હું તમને પાછો ફોન કરું થોડી વારે.
કઈ વાંધો નહી હા.